હેલો હ કેમ છો.
મજા તમને કેમ છે.
બસ અમને પણ મજા હો
એ શું કરે હું વરસાદ પાણી હારા છેને.
અરે વરસાદ તો બહુ છે, રેડ એલર્ટ જાહેર કરી દીધું અમારે તો બધામા
હ હા
બધામાં પાણી ભરાઈ ગયા, નીચાણ વાળા વિસ્તાર હોય એમા
હમ્મ તબિયત પાણી કેમ છે, વરસાદના
તબિયત જો અત્યારે ઠીક નથી.
કેમ શું થઇ ગયુ વરી
તાવને આવી ગયો ડોક્ટરે કીધુ પાણી, ને એવું ઘટી ગયું તમાર કસરત કરવાની જરૂર છે, એવુ કે
ઓહ પાણી ઘટી ગયુ
હા પાણી ઘટી ગયુ, એટલે તો બહુ ખરાબ થઈ ગયા અત્યારે ચોમાસામાં પાછું વાતાવરણ એવું હોય, વાત વાતાવરણ ના લીધે થાય હજુ શરીર માં નબળાય છે.
હમ હમ
એટલે ડોક્ટરે હા
તમે પાછા પાતળા રિયાને એટલે વધારે થોડુંક કામ આમ પાતળા હોય તો આમ હેલ્ધી કેવાય એવું ન હોય પણ તમે થોડાક વધારે પૂરતા પાતળા છો તેના માટે જિમને જાતા હોય તો થોડુંક કસરત ને ઘરે એક્સરસાઇઝ કરાય કસરત કરાઈને જીમમાં જવાયને ઝુંમબા કરવા એને
હ તો મને કઈક એ ઉપાય ક્યો તો કઈક કરું મને તો એમાં કંઈક ખબર ન હોય કસરતમાં શું કરવુંને શું નહીં ને એમતો
હ એમાં છે ને ઘણા પ્રકારની કસરતો આવે જો તમા તમે પાતળો છો ને
હા
તમારે છે ને જાડા થવા માટેની કસરત કરાય અને માનું કે હું જાડી શઉ તો મારે પાતળું થાવ હોય તો પાતળા થવા માટેની કસરત આપે હવે હું જાડી સવ તો મારે હું અહી ચરબી જામી ગય હોય શરીરમાં તો ચરબી ઉતારવી પડે ચરબી ને બર્ન કરવી પડે એટલે ફારવી પડે તો ચરબી બારો તો તમે પાતળા થઈ જાવ. તમે સો પેલાથી જ પાતળા હવે તમે ઈ ઊંધી કસરત કરો તો તમે ઓર પાતળા થઇ જાવ ને તમારે ચરબી હાવ ઓલી થઈ જાય. તો તમારે બીજા પ્રકારની કસરત કરવાની હોય જેમાંથી તમારે અ ચરબી હૈ ને ઈ જામે ન થાય નવી ચરબી હોય જામ ન થાય અને જે તમારી પાસે ચરબી છે એ ઉતરે પણ નહી બર્ન પણ ન થાય એમ
હા
અને તમે થોડાક હેલ્ધી થાવ એમ ચરબીવાળા નહીં હેલ્ધી પછી બહુ ઝાડા હોય ને ના એને હેલ્ધી નો કેવાય એમાં હે ને ચરબી હોય એટલે તમને લાગે કે હેલ્ધી છે.
હા એટલે એવું લાગે બાકી માણસ માં અંદર સ્ફૂર્તિ કઈ ના હોય ખાલી શરીર થી જાડા થતા હોય એ લોકો
ખાલી એમ વધી જતા હોય એટલે ઈ કેવા વધતા હોય એટલે ઘાટઘૂટ વગર ના વધતા હોય. એટલે એને ચરબી કેવાય માનું કે ખાલી તમે તમારું પેટ જ વધી જતું હોય તો એને શું કેવાય ઈ પ્રોબ્લેમ થાય એ ચરબી કેવાય તમારો ઘાટ હાથ જ ખાલી જાડા હોય અને બાકીન શરીર પાતળું હોય તો હો તમારીયાં ચરબી જામી ગઈ તમાર પેટ જ ખાલી વધતું હોય તો ચરબી જામી ગઈ હોય ખાલી તમારું મોઢું જ મોટું બધું આમ થઈ ગયું હોય તો એ અલગ પ્રકાર હોય એવું જાડુ નઈ જાડુ કા થવું એટલે આખું શરીર થી જાડું થવાનું કે તમે ઉપર થી મોઢાથી માંડીને હાથપગ થી માંડીને પેટ થી માંડી ને આખુ શરીર તમારું હ આખું હરખું વધવું જોઈએ એમ જાડુ થવું જોઈએ એટલે એને હેલ્ધી કેવાય એમ
હા
બાકી ખાલી તમે અડધું અડધું ઓલું થાય ને જો તમે જોજો ઝાડા માણા હોય નેને ભાઈ કે જણવું હોય ખાલી પેટ જ મોટા બધા થઈ ગયા હોય ને ક હાથ જાડા ચડાવવું હોય ને એવું બધું એ ઘાટ ઘુટ પરરથી વધી જતા હોય અમુક ખાલી એના પગ ત જો તો સાાવ પાતળા હોય અને પેટ જ ખાલી મોટું વધુ હોય ને એવું બધું હોય તો એ એને ાડા ન કેવાય હેલ્ધી નો કવાય મા ને એ ચોર બીજા એમાં પછી ઘણા બધા રોગ થયા આપણા
ના એના
તો ઈ એના માટે આપડે જીમમાં જવાય કસરત કરાય એવું બધું ફિટનેસ ના છે જે ઝુંબા થતા હોય આપડણે ઝુંબા હોય તો એક ગા માનું કે ગીત ચાલુ રાખી દેવાય એટલે ગીત ઉપરથી તમે ડાન્સ વાન્સ કર કરો એટલે તમારે એવું કઈ હોય કે રીધમમાં ડાન્સ કરવાનું હોય તમે જેમ ત ગમે હાથ પગમાં હલાવો પગ હલાવો તમારે આખું શરીર છે ને ફરવું જોઈએ મુમેન્ટ થ જોઈએ એટલે તમારું શરીર આખું હલે ને એટલે પ્રમાણે તમામાચર બી ઉગડી જાય
હા એ તો અમાર સામે ઘરની સામે ઘરની બાજુમાં એક છે જીમ અયા જે લોકોઅં સોંગ વગાડી ગીત વગાડીને એમાં ઝુંબો ડાન્સ કરતા હોય તો મને તો લાગે કે આા હું ડાન્સ કરતા હશે તો તો એ એક હા તો એ કસરત કરતા હશે કા
હા હા હા એ કસરત કરતા હોય બાયુ ના એ જમમા હોય જણ ના હોય તો શું કેવાય ગીત સાંભરતા સાંભરતા કરીએ ને તો આપને આમ ઇન્ટરેસ્ટ આવે એમ સારું લાગે તો આમ બોર ન કટાળો ન આવે એમ અને ગીત સાંભળતા સાંભળતા આપણેે કડી પ્રમાણે આપને એમ લાગે કે આપડણે ડાન્સ કરીએે છીએ ખુદ આપડે કેમ નવરા માં દાંડ આશ્રમ હોય તો થોડાક દ નવરાત્રીમાં દાંડીયા આશ્રમ કેવું વજન ઓછો થઈ જાય તો આપને કઈ અમુકને આપણે શોખ શોખ થી રમીએ ને દાંડિયા તો ગરબા દાંડિયાને તો શોખ થી રમે્યા તો આપને લાગે નહી કે આપને કંટાળો આવે ક્યારે થાય કેવું કઈ ન થાય
હા
એની જેમ હોય તો એવી ઘરે તમે કર હો હોય એવું નથી તમારે ક્લાસીસ જ રાખવા પડે તમે ઘરે કરો તો સારું કેવાય એમ શરીર માટે બહુ પાતળા હારા નહી બહછાડાય હારણીમાં તો જો પાતળ હોુંય એને પ્રમાણે હા તમારે એવું કઈ ન હોય કે જાડાની પાત્ર નમ તો એક્સરસાઇઝ તો સરરખી જ હોય પણ ખાવા પીમાં ફેરવું હોય એમ ઝાડા હોય તો પછી એને ખાવા પીવાવામાં પ્રોટીન વાળું ને ચરબી વાળી વસ્તુ હો એ પછી ખાવાની
હા ડોક્ટરે એવું જ કીધું કે તમાર ફળો હોય તો એ ખાવાનું દૂધ પીવાનું ખજૂર ને પછી ડ્રાય ફ્રૂટ હોય તો ઈ સુકા મે એવા ખાવાના એવું બધું ખાવાનું હેલ્ધી હેલ્ધી તમારે બધું ખાવાનું
હા એવ બ-
રે હ દૂધમાં કેળું ખજૂર નથી પછી બદામ ને કાજુ અખરોટ એવું બધું મિક્સ કરી એનું શેક બનાવીને એ પીવાનું એવું કીધું એને
એ હા
વધારે તમારા ફળો ખાવાના એટલે તમે સ્ફૂર્તિ રહો તો તમે કશ કસરત કરવાનો તો એ આખા દિવસમાં ગમે ત્યારે કરી શકાય કે સવાર વેલા ઉઠી ને જ
નઈ નહી એમાં એવું હોય કે જો તમે નવરા હોય ને તો સૌથી સારામાં સારું હોય ને સવાર માં હોય પાંચ છ વાગેમાં તજ ઉઠી અને કસરત કર હારું કે ભાઈ આખો દિવસ નો થાક તમારો તમને આખો દિવસ થાક નો લાગે ખબરમાં આપને શરીર ને ફૂરતી હોય આપણા શરીર માં હ શું આપડા ઉઊઠા હોય એટલે આપણા શરીર માં સ્ફૂર્તિ હોય તો આપને થાક ન લાગે એટલે આપણે કંટાળો એો આવે એટલે આપણે સ્ફૂર્તિ સ્ફૂર્તિમાં ગમે એવી એક્સરસાઝ હોય ને કસરત આપડણે કરી શકીએ પણ હાાઈજત જો તમે કરો તો એક પ્રકારનું તમારે ટાઈમ નો હોય તો હાઈંસે કરી હોગો પણ હાઈંસે કરી તો આખો દિવસ ન તમારી પાસે થાક હોય ને આખો દિવસમાં તમે થાકી ગયા હોય આ તે તો પછી તમને થોડોક વધારે થાકડો લાગે એક તો તમે થાય ખ હોયને પાછી તમે કસરત કરો એટલેવું તમને થાકડો લાગે એમ તો
સવારે વેલા ઉઠીને જ આપડે કરીએ તો એ ત્યારે જ આપડે આપણે એકદમ આપણા શરીરમાં તાજગી હોય પૂરતી હોય એટલે આપડે કરવાની મજા આવે
હા ત સવાર ઉઠીન કરો તો હા વધારે હારૂ પણ એક છે એક ધ્યાન રખાય કે જમીન તરત નહી કરવાનું
હા
હા છ મહિને તમે બે કલાક પછીને જમીન ડાયરેક ન કરે જમીન આપણે ખાધું હોય ને બધું દબાય પેટ દબાય આપ એક્સરસાઝ કરતા હોય તો તમે માનો કે હવે અમુક એક્સરસાઇઝ એવી હોય કે તમે આખું ઉલટું થાવાનું હોય આ તે તો ખાવાનું મોઢે ન આવે બધું તો જમિને કોઈ દી તર કરવાનું જ નહી હા જમ્યા પછી તમે બે ત્રણ કલાક બે કલાક પછી જ્યા આપું ખાવાનું બધું પછી જાય એના પછી તમારે એક્સરસાઝ કરાય તો એ સારી કેહેવાય બાકી ઊંધી અસર કરે જો તમે કસરત પણ આ ડાવરી કસરત કરો ને તો ઊઘી અસર એ થાય એટલે એક ધ્યાન રાખવાનું તમારે
હમ
કા ભુઈ ખા પેટે કરવાનું એટલે થોડું ઘણું તમે પાણી નાને પીને પછી કરી શકો હવાર માં કરતા હોય તો. અને જો હાઇજે કરવી હોય તો ખાઈ વીને બે ત્રન કલાક પછી કરવાની
હા એટલે વધારે તો આપડે હા સવારે વેલા ઉઠીને કરીએ એજ આપણા માટે બહું સારું રે આપણું સ્વાદ હા ભોઈકા પેટે આપડે કરી શકીએ
હા આ તો કોઈ જોબ કરતા હોય ને કઈ કરતા હોય ને તો પછી એનું શું હોય કે ટાઈમ ના મળતો હોય તો હાઈંજે કરી હાંજે જીમ માં જાતા હોય તો આતે
તો એવું નુકસાન નથી. પણ હારમાં હારું વધારે તમે હંડ્રેડ પર્સન્ટ રિઝલ્ટ જોતું હોય તો તમારે સવારે જ કરવાનું
હા અને કસરત કરવાથી તો આપડે ઘણા બધા ફાયદા એ થાય હા આપડું શ
તમારા શરીરમાં તમે જોજો ઘણો બધું ફેરફાર થઈ જાય તમે હા મારે છે ને પેલા બહુ જ પેટ વધી ગયું તો કસરત કરો ને તેથીને બહુ સારું છે પેટ ઓછું થઈ ગું હ અને થોડાક દિવસમાં જ એનો ફાયદો તમને આમ દેખાય એમ
હા
તો એ બહુ સારું કેવાય એમ તો કરો તો બધા સારું તમારી પાસે જો ટાઈમ હોય તું હવારે કરતા જાઉ છ નો ટાઈમ હોય તો પછી આપડે હા જ કરો તો કઈ ઓલું નહી હાવ તરવું એના કરતા કરવું સારું અને હેલ્ધી ખવાય તમે પાતળા ર તમે કેળા ને આંતને પ્રોટીનવાળું ને ચરબીવાળું વસ્તુ તમે ખાઈ હકો. કારણ કે તમે પાતળા છો તમારે વેઇટ વધારવો છે વજન. તો વજન એ તમારું કેવું વધશે કે એકદમ વધી નહી જાય એમ. ઘાટઘૂટ વગરનો તમારો થોડો થોડો તમે થોડાક હેલ્ધી થઈ જાહો એમ. જો તમે ખાવાનું ઈ હા એટલે તમે થોડો ઘણું તમારું વજન વધી જહે ને તમારું વજન વચ્ચે વ્યવસ્થિત વે ઉપરથી નીચે બધું સરખું વધશે તો એને તમે હેલ્ધી કેહેવાય બાકી આમ ઘા ઘાટ ઘૂંટ વગર ની તમારું પેટ જ વધી જાહે એને તમારા હાથ જ મો ટા થઈ જાય એને એવું નહી એને એને હેલ્ધી ન કેહેવાય એને ચરબી વાળા માણસો કેહેવાય. તો હમજાઈ ગયુ ને તો હવે તમે હું તો કઉ કે કાલથી જ સ્ટાર્ટ કર દયો તમારા માટે સારું કેહેવાય તમે
હા એટલે જો શરીરમાં જે નબળાઈ છે એ નબળાઈ એ કસરત કરવાથી આપડા હાડકા મજબૂત બની જાય એટલે ન બળાઈ નઈ રહે ને
હા અને તમે બીમારી નહી પડો તમારી ઇમ્યુન ટી હો સારી રેહશે.
હા.
બધુ સારું રહેશે તો હું તો તમને કઉ તમે કાલથી જ વર્ગી જાવ બીજું હુંમાં
હા થેન્કયુ સજેસ્ટ કરવા માટે હા.
હ ચાલો આવજો પછી નેક્સ્ટ ટાઈમ મળી આવે હ. બાય.